હેલો મારો અવાજ આવય આવે છે તમને
હા હા આવે છે આવે છે.
હા બોલો તમે ફ્રી હતા હમણાં
હા હા ફ્રી જ છું બોલો ને
શું કરતા હતા
કાઈ નઈ જ જમીનને બારે ટેલવા આવી તી
અચ્છા અચ્છા હું તમને એક ટોપિક ઉપર વાત કરી શકો તમે અગર ફ્રી હો તો હમણાં
હા હા કરો ને
તો હું એવું કેવા માંગુ છું કે તમે એમ હોસ્ટેલની લાઈફ કોઈ દિવસ એક્સપિરિયન્સ કરી છે.
હા હા કરી છે ને
તે હોસ્ટેલ લાઈફ તમારા મૂર્તે કેવી હોય છે
હોસ્ટેલ લાઈફ એટલે બેસ્ટ લાઈફ કેવાય જે ઘરે ના મળ્યું હોય ને ફ્રેન્ડસ નો પ્યાર એ હોસ્ટેલમાં મળે
હા એ તમારી વાત હાચી કે હોસ્ટેલ લાઈફ એટલે બેસ્ટ લાઈફ હોય છે કેમ કે ઘરે ના હોય એટલું આવે ફ્રેન્ડસ જોડે એમ ફેમિલી જેમ બની જઈ છી અને ફ્રેન્ડ્સ જોડે ખુબ મજા આવે છે આપને ત્યાં રેવાની બધી વાત શેર કરી પછી બધા ના ઘરના નાસ્તા કે આવે તો એ ખાઈ શકી અલગ જ મજા હોય
હા અને આપડે ક્યારેક ક્યારેક તો એવું બી થતું હોય ઉઠીને જોઈ કે આપડી ફ્રેન્ડસ હુંતી છે તો આપડે બી સૂઈ જાય આપણે એમ થાય ત્યારે આપડે ઉઠશું પણ ઘરે એવું કાઈ ના થાય
સાચી વાત એ જઈ ઉઠવું હોય તહી આપે ઉઠી હકી અને જઈ આપને સુવું હોય ત્યારે સુઈ હકી તો એ આમ મજા જ અલગ હોય અહિયાં કોઈ રોકટોક ના હોય ઘરના જેમ કઈ કામ જ નહી કરવું ખાવું પીવું સૂવું બસ એવી જ કે જો કોઈ હોસ્ટેલ એવી હોય કે જ્યાં ફોન અલાઉ ના હોય તો ઈ હોસ્ટેલમાં ભી આપને આ મજા જ આવે કેમ કે ફ્રેન્ડસ જોડે હોય તો આમ વાતોચિત થાય કે રાત રાત જાગીને એમાં ઘણા બધા ખુરાફાતી આઈડિયાસ થાય શકે અને એ મજા ખુબ અલગ હોય છે.
હા એક તો ક્યાં અમુક મેસ ન તો જમવાનું બી સારું ના હોય ને અમુક નું તો કે કેટલું બી સારુ હોય
હા જયારે વળી પાછું મેસ માં ખીચડી કે ક્ઢી કે હોય વળી ત્યારે બહાર જવાનું કેમ કાતો કોઈ હોસ્ટેલમાં અલાવ ના હોય એવું બધું બહાર નું લઈ આવવાનું કે પરમિશન ન હોય મંગાવવાની તો નવા નવા આઈડિયા સોચીને પરમિશન કોઈક પાસેથી ખાવાનું મગાવી, પછી આમ નવી-નવી આમ આઈડિયા સોચી. ને ઘણા બધા ખુરાફાતી આઈડિયાઝ કાઢી ને, એવી બધી મજા મજા આવતી. અને બીજું હે ઈ છે કે. ફન્ડ જોડે ટાઈમ કેમ નીકળી જતું, એજ આપને ખબર ના પડતી.
એક્ઝામ આવે ને, આપને ઘરે સાપરેે. કેમ કે વાંચવું પડે, બાકી હોસ્ટેલમાં તો વાંચવાની, ગ એને તો ક ટેન્શન ના હોય, કેમ કે કોઈ કેવા વાળું ના હો કે, ભાઈ વાચ
હા, એજ છે કે, એક્ઝામ? એવું હોય કે, વાંચી જ ના શકી ને, આપણે ફ્રેન્ડસ જોડે હોય. એટલે રોજ મસ્તી હજે આપને. મારો જ એક્સપિરિયન્સ, હું તમારી જોડે શેર કરું. તો હું મારી ફ્રેન્ડ જોડે રેતી હોસ્ટેલમાં. અને અમે ટ્વેલ્થ બોર્ડસ બી હોસ્ટેલમાં હતા, ફિફ્ટીન ડેઝ માટે. તો અમે કઈ કશું જ નહોતું વાંચ્યું, અમે રૂગુ મસ્તી જ કરી હતી. હસતા-ખેલતા, બસ મોબાઈલ હતો. બ સાથે અમારે કને કઈ હતું નહી, નેટ રિચાર્જ કેવું ક તો એ બી કઈ મસ્ત એન્જોયમેન્ટ કરી ફૂલ. અને બીજો હમણાં કોલેજની લાઈફ નો એક્ઝામ્પલ આપવું, તો ત્યારે બી હોસ્ટેલમાં હતી. તો ત્યારે મારી એક ફ્રેન્ડ જોડે હતી, પણ અમે વાંચી જ ના શકીએ, બે સામે સામે હોય. તો હસતા વાતો કરતા, મસ્તી કરતા.
હા, ના અમુક હોસ્ટેલમાં હોસ્ટેલમાં તો એ ફોન એલાઉ જ ના હોય, તો બી કેટલા તો બ્લેકમાં પણ રાખતા હોય. ઓડન આવે, એટલે ભન છુપાડી નાખવાનું, ઓર્ડન આવે છે, તો આ કરો ઓડન આવે છે, ઓ કરો વડન ના પાડે. ઓડને આમ કર્યું છે, પણ છતાંય કરતા.
હા, જયારે વોર્ડન આવતા ને, ત્યારે આપણે આપણેે એ બધી ચીજ વસ્તુ જે અલાવ ના હોય, એ હોયને, જ્યાં ને ત્યાં આપે છુપાડી દે. ય ને, ક્યારેક મોબાઈલ તો કેવું હોસ્ટેલ માં છોકરીઓ કરે, મોબાઈલ હોય. એના પાસે તો ક્યાં ને, ક્યાં નાખી દેતી. આ જે સ્વિચ બોર્ડ હોય, એને ખોલી ને એના અંદર ગુસ્ સાડી દેવો, એ બધા આમ મજાજ કક અલગ તે હવે આપે એ દિવસો યાદ કરી તો, આપને ખુબ આમ આનંદ થાય છે. કે દિવસો કેટલા સારા હતા.
અને હા તો, એ તો બીજી એ વાત. કે એક સાથે બધા પોતાના કપડા એક જણીને તો આપી દે ને, એ ભી વીક નો એક ડે હોય. કે બધા ના કપડા ત્યારે ધોવાશે.
હા, બધાના કપડા ધોવા. પછી સુકાય, પછી બધા ભેગા થઈને, એને હંકેલી એઈ બધી આમ અલગ જ મજા હતી ને, ખુબ આનંદ થતો. કોઈ આપને કોઈ દિવસે હું ઘરની યાદ કે, ના આવતી, એમ સારું લાગતું. તો હોસ્ટેલ લાઈફ બહુ સારી લાાઈફ હતી. ભલે ક્યારેક હોય, ખરાબ લાઈ એક્સપિરિયન્સ આપડો થયો હોય, તો મજા ના આવે કે એકલા હોય તો, મજ ને બાકી, જો આપડો ગ્રુપ બની જા, ય તો હોસ્ટેલમાં બઉુ મજા આવે છે.
અને હા, ક્યારે કોઈકની મમ્મી કોઈ ઘરે ગયું હોય એ જાણવું, અને એની મમ્મી એના આખા ફ્રેન્ડ એના આખા ગ્રુપ માટે ઘરનું જમવાનું મોકલે, ત્યારે તો ભાઈ મજાતી ને એ એક્સપ્રેસ નથી થતી ઈ તો અમૂલ્ય છે.
હા ઈ બી હે કે ક્યારે કોક ઘરે જાય પછ છી નાસ્તો આવે, ગરમ-ગરમ જમવાનું આવે, અને બધું જઈ આપણે ખાવા મલે, ઘર નું ફૂડ હોય તો કેટલી મજા આવતી કે ના-ના ઘરનું જમવા મલ્યું હોઈએ ઘરનું ખાવા મલસે, આજે તો આ આવવાની હે તો ઈ સો ચીને જ આગલે દિવસથી આણંદ આનંદ થતો આપને. અને બીજું એ છે કે કોક આપણે રૂમમેટ ઘરે જવાની હોય તો આપના થોડુંક મન ઉદાસ થઈ જતું કે આવડી જશે તો મજા નહીં આવે કેમ કે કોઈક હોય એવી કે ભૂખ બહું જ હસાવતી હોય કે બહું મસ્તી કરાવતી હોય તો બહુ મજા આવતી ને અને ઈ ઘરે જાય તો હોસ્ટેલ શાંત-શાંત થઈ જાય, સુનું-સનું લાગતું હોસ્ટેલમાં.
અને હા ક્યારેક આપડે નીચે જમવા જઈ, ને ખબર પડે કે આજ જમવામાં સ્વીટ છે એમાં મોતીચૂરના લાડવા હોય, ક્યારેક પુરી-શાક હોય ક્યારેક વધારે પડતું સારું જમવાનું હોય ક્યાદીક બહારે થી લઈ આયા હોય કોક ઓલો દાતા શ્રી ત્યાં હોય જેના લીધે સારું જમવાનું હોય, એ દિવસે તો એમ થતું ઓહ ભઈ આ હોસ્ટેલ છે કે શું
હા ઈજ. ત્યારે તો બહુ જ મજા આવતી જયારે સાંભળવામાં આવે કે આજે તો જમવામાં પુરી, સબજી એવું બધું છે, ખમણ ને એવું બધું તો-તો આહા મોઢામાંથી પાણી નીકળી જતા કેમ કે રોજ ઈજ ખાધેલું હોય ને આનામાં તો હોસ્ટેલ માં કેવું હતું કે આપે કામ ને કરતા તો એને ત્યા મજા જ આવતી, એવું નહીં કે કામ કરી રહ ને એમ હવા છ વાગા નો બેલ વાગ કેઈ કે કેવી મજા આવતી ઈ બધું.
હા. ને ઈ તો હું જ્યાં રહેતી ત્યાં તો એવું બી નહોતું કે વહેલું ઊઠવું કમ્પલસરી. નકર અમુક હોસ્ટેલમાં તો એ બી પ્રોબ્લેમ થઈ જાય કે, યાર વહેલું ઊઠવું કે જલ્દી સૂઈ જાવ, આમ ને ઓમ ને.
હા, ઈ સ્વામિનારાયણની કે હોય હોસ્ટેલ હોય એમાં તો કેટલું બધું સ્ટ્રિક્ટ હોય કે આમ કરવું, આવું જ ડુંગળી, લસ સણ નહીં ખાવું, કે આ નહીં ખાવું કે એવું બધું, એ લોકો એવું સ્ટ્રિક્ટ હોય. પણ એવું સારું કે સ્ટ્રિક્ટ હે તો ઘણા બધા સુધરી જાય છે, જે ના હોય સારા. એટલે એ બી તો એના મા-બાપ સ્વામિનારાયણ મૂકે તો એનાથી સુધરી બી જાય છે સ્ટ્રિક્ટ નેસ બહુ હોય છે ત્યાં.
હા, એ જ ને. સ્ટ્રિક્ટ હોસ્ટેલવાળાને તો ને તો અમુક ટાઈમે કોઈકને મજા પણ ના આવે જી ન્યૂ-ન્યૂ એટલે થોડીક લિબર્ટી હોવી જરૂરી છે.
હા, પણ સ્ટ્રિક્ટ હોય તો આમ સારું રહે કે એમ સેફ ટી હોય બરાબર, ને બધું હોય તો આમ સારું રહે, બાકી લિબરલ હોય તો કોઈને ચિંતા આમ ના હોય અને કોઈ એકબીજાને ધ્યાન ના આપે ને, તો આમ બહુ સેફ ના કહી શકીએ એવું હોય, એટલા માટે સ્ટ્રિક્ટ હોય એટલું સારું છે. બાકી લિબરલ કર દેશે તો કાંઈ થશે નહીં એમ.
હા, એમ સ્ટ્રિક્ટ હોય તો એ સારું, કેમ કે દસ એટલે એમ સ્ટ્રિક્ટ મતલબ કે દસ વાગે પાછું આવી જવાનું. કે આ ટાઈમ જમવાનું ફિક્સ કે એમ, કે ત તમને જ્યારે જમવું હોય ત્યારે તમે જ્યારે આવવું હોય ત્યારે, એ તો ખોટું જ છે. કેમ કે, એનાથી બાળક બગડી બી શકે છે.
હા, એ તમારી વાત બહુ સાચી કે. અ, સાવ લિબરલ તો ના જ ખપે. થોડુંક લિબરલ તો ચાલે, હવે આજકાલ તો. લિબરલ ના, સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ રહે જાય. તો શું લાઈફ એન્જોય કરી કહેવાય? એટલે પછી મજા ના આવે એ લાઈફ ના. બાકી એવું તો છે ને, કે સ્ટ્રિક્ટ હોસ્ટેલને બી ઘણા લોકો. એન્જોય કરી શકે ને, કેમ કે સ્ટ્રિક્ટ હોસ્ટેલમાં ફોન કે ના લાવો, અમે કીધું એમ. તો ઘણા બધા ખુરાફાતી આઈડિયાઝ નીકળે કે ગેમ્સ રમે, છુપમ છુપાઈ. રાતના રમે તો, એ કેવી મજા આવે.
હા, એ જ ને, અમુક ટાઈમે કેવું થાય કે, સ્કૂલમાં કંઈ ફંક્શન છે. હા, આપણી પાસે કપડાં નથી. ને આજુબાજુમાં જઈને પૂછવાનું કે, કપડાં આપો ને, એવા માણસ પાસેથી લેવાના કે જેને આપણે ક્યારે જોયા પણ ના હોય, અને જોયા હોય તો, ક્યારે આપણે બોલ્યા પણ ના હોય.
હા, એ પણ છે કે, જૂના-જૂના એ લોકો જોડેથી કપડાં લેવાના. એમ બધું પછી આપણને એમ લાગે કે, આપણી ફેમિલી છે, આપણને એમ કોઈ નવું તો લાગે જ નહીં. ભલે ને નવા લોકો હોય, આપણા માટે પણ આમ બધાને બોલાવી ગ્રુપ હોય. હોસ્ટેલમાં તો મજા આવે, પછી હોસ્ટેલના દિવસો બહુ યાદ આવે છે. કેમ કે ખૂબ આનંદ કર્યો હોય, ત્યાં.
હા, જ્યારે હોસ્ટેલનો ફર્સ્ટ ડે હોય, ત્યારે રડવું આવે, અને જ્યારે હોસ્ટેલનો લાસ્ટ ડે હોય. સ્કૂલના જેમ ત્યારે રડવું આવે.
બાકી હોસ્ટેલમાં તો રવિવારની તો મજા અલગ જ હોય, સવારે મોડું ઊઠવાનું. થવાનું. અને એવું બધું હોય, એ તો આખો દિવસ ફ્રી ને પછી બધી બહેનપણીઓ જોડે વાત. ચિટચેટ કરવી, લેસન કરવા.
હા, એ જ ને. અને સાંજે એવું ને કેવું થાય, એક તો લેટ ઊઠો, પણ જ્યારે કોઈ એક ઊઠી જાય તો બધાને ભણાવવાના છે. અને સાથે મળીને, બધા નાસ્તો કરે, સાથે મળીને કઈક રમે. મળી નઈ કઈક ભણે.
હા, બધી પોતપોતના ઘરેથી જે ડબ્બા લઈ આવી, એ ડબ્બા લઈને, એક રૂમમાં ભેગા થાય. પછી રમે, ભણે નાસ્તા કરે.
હ.
એ બધી મજા આવે ને, કંક અલગ જ હતી, હવે એ દિવસો યાદ કરવા જાય ને, તો હવે જોવા જઈ. તો એવા દિવસો તો. આજની જનરેશન ને, મળવા ખુબ ઓખા અઘરા છે. કેમ કે, હવે બધા મોબાઈલ વાળી જનરેશન થઈ ગઈ ને, કોઈ હોસ્ટેલ મો. જતા એને નથી.
હા, એજ નહી, હ કોઈ હોસ્ટેલ નથી જતા, આપડે જે હું તો એમ કઉ છું કે, તમે હોસ્ટેલ જાાવ.
હા, ઠીક છે લો, પછી વાત કરું તમારી જોડે, હવે.
હા, હા.